હલો
હલો
હલોલો
હલો
નમસ્કાર
નમસ્કાર બસ મજામાં
શું કરી રહ્યા હતા
કઈ નહી હું તો મારા જુના મુસાફરીના ફોટો જોઈ રહી હતી તમે કેમ છો
બસ હું પણ એકદમ મજામાં ફોટો જોઈને તો ઘણી યાદો તાજા થઈ ગઈ હશે ને તમને તો
હા બિલકુલ મુસાફરી એવી વસ્તુ છે કે દરેક સફરને એક નવી વાત શીખવાડી જાય અને મુસાફરી તો બધાને ગમે
હા સાચી વાત તમને મુસાફરી કરવી ગમે છે
હા ખુબ જ ગમે છે નવા સ્થળે જવું નવા લોકો મળે ત્યાંની સંસ્કૃતિ આપ આપણને જાણવા મળે એ બધું મને બહુ ગમે છે
ઓહો તો તમારી સૌથી યાદગારી મુસાફરી કઈ હતી
એક વાર છે ને હું પહાડી વિસ્તારમાં ગઈ હતી ને ત્યાં સવારનું ઠંડુ વાતાવરણ અને સુંદર દ્રશ્યો આજે પણ મને યાદ છે કારણ કે ત્યાં એટલું સરસ વાતાવરણ હતું કે મારા મનને મોહી ગયું અને હજી પણ મને એ યાદગાર છે મારા માટે
વાહ પહોડોની તો વાત જ અલગ હોય છે ને મને પણ પ્રકૃતિ વાંચવાનું ફરવાનું ગમે છે બહ જ ખુબ મજા આવે છે મને પહાડોમાં
હા તમે સમુદ્ર વધારે પસંદ કરો કે પહાડ
બંને ગમે છે જોવા જઈએને તો પણ જો પસંદી કરવી હોય તો હું પહાડ જ પસંદ કરું
એટલે હું કારણ જાણી શકું એનું
કારણ કે ત્યાં છે ને શાંતિ હોય છે અને ખૂબ મજા આવી જાય છે આમ એકદમ શાંત વાતાવરણ હોય છે તેથી મને ખૂબ પહાડો જ વધારે ગમે છે
હ શહેરની ભીડભાડ થી પણ દૂર રહેવા મળડે ને ત્યાં
હા તમે તો જોવા જઈએ તો તમે મુસાફરી પહેલાં પ્લેનિંગ કરો છો કે અચાનક જ નીકળી જાઓ છો તમે
થોડી પ્લાનિંગ તો કરું જ છું કારણ કે એકદમ તો નીકળી ના જવાય પણ ઘણી વાર તો હું અચાનક જ ટ્રીપ પર જઉં એટલે મજા આવે મન તો એવામ
સાચી વાત કોઈ ફની ઘનતા બની હોય મુસાફરી દરમિયાન તો
હ હ બની છે ને ફની ઘટના તો એક વાર હું ગલત વસ માં ચડી ગઈ તી. અને બીજી જગ્યાએ પહોચ ચી જઈ બોલો
અરે વાહ અ્ાજી શું થવું
પછી શું ત્યાંના લોકોએ મદદ કરી અને મને સાચો રસ્તો બતાવ્યો જ્યાંમાં જવાનું હતું ત્યાં
આવા અનુભવ પણ મુસાફરીને ખાસ બનાવે છે શું કેવું તમારું
બિલકુલ બિલકુલ તમારી સાચી વાત છે કારણ કે મુસાફરીમાં લોકોની દયાલુ પ્રવૃત્તિ પણ જોવા મળે છે આપણને
તો તમને ટ્રેનમાં સફર ગમે છે કે ફ્લાઇટમાં
આમ તો મને બને ગમે પણ ટ્રેનમાં વધારે ગમે બહાર ના દ્રશ્યો જોવામાં મજા આવે અલગ જ કઈ કે એમ અને તમને
મને પણ ટ્રેનની મુસાફરી ઘણી ગમે છે
હ મુસાફરી દરમિયાન તમને શું કરવું ગમે
હું ફોટો પાડવું સ્થાનિક ભોજન ચાખવું અને લોકો સાથે વાત કરવું પસંદ કરું છું મને
અચ્છા બરાબર સ્થાનિક ભોજન તો દરેક સફરનોો મહત્વપૂર્ણ ભાગ છે ને ત્યાં અલગ અલગ ફૂડ ટ્રાય કરવા મળે આપણને
હા કોઈ ખાસ ભોજન યાદ છે તમને
હા એક ગામમાં છે ને ગરમ રોટલા અને શાકનુંું ખાવાનું હતું એ ખુબ જ સ્વાદિષ્ટ હતું મને એટલું બધું ભાવ્યું હતું કે હું બહ જ મેં ખાધું એ
ઓહો ક્યારેક સાદું ભોજન પણ હોટલ કરતા વધુ સરસ લાગે છે શું કેવું
બિલકુલ સાચું હ પ્રેમથી આપે ને જે ભોજન એ વધુ સ્વાદિષ્ટ જ લાગે
હમ તો તમે મુસાફરીથી તમે શું શીખવા મળે છે તમને
મને તો ધૈર્ય સમયનુંું મહત્વ છે પેલામાં પેલું તો મોટું પછી વિવિધતા નો આદર એ બધું ગમે મળે શીખવા એમ
સુંદર વિચાર છે ને તને તમારા તો મને લાગે છે કે મુસાફરી એક જીવતી સ્કૂલ જેવી છે
હા ખુબ જ સરસ કયું તમે દરેક જગ્યા એક નવી કિતાબ જેવી જ લાગે જ્યાં જઈએને ત્યાં અલગ અલગ વસ્તુ જોવા મળે આપણને
તો તમને ભવિષ્યમાં કયા સ્થળ પર જવાની ઈચ્છા છે
આમ તો મને બધી જગ્યાએ જવાની ઈચ્છા છે પણ હું જવાનું વિચારું છું કે પહાડો પર જઉં અને પછી કશ્મીરને એ બધી જગ્યાએ જઉં
હા બિલકુલ મુસાફરીની યાદો અને વાતો કાળી પુરાની નથી થતી નહી આમ કે જોવા જઈએ તો તમારી ખુબ સરસ વાતો છે કે અહીંયા બધે જવાનું ગમે
હા અને તમે મુસાફરી દરમિયાન શોપિંગ કરો
હા બિલકુલ કરીએ ને
કેવી સુઈની શોપિંગ કરો તમે
ઘરનું સામાન લઈએ ગમતું વસ્તુઓ લઈએ પોતાનું અને બીજા લોકોનું ખુબ મજા આવી જાય શોપિંગ કરવામાં
મને પણ બહ ગમે હું જ્યાં જાઉં ને જે બી અલગ જગ્યાએ ફરવા ત્યાંથી કંઈક ને કંઈક તો શોપિંગ કરું ઘરના લોકો માટે બધું લાવું વસ્તુઓ મારા ફ્રેન્ડસ છે એ બધા માટે લાવું મજા આવી જાય શોપિંગ કરવાની
સરસ તો તમે રોડ ટ્રીપ વિશે શું વિચારો છો
રોડ ટ્રીપ તો મારું એક સપનું છે મને બહુ જ ઈચ્છા છે કે હું રોડ ટ્રીપ કરું એમ તમે શું કેવું તમારું એમાં
હા રોડ ટ્રીપમાં તો મનપસંદ જગ્યા રોકાઈ પણ શકાય આપડે આપડી રીતે
હા અને તમારું ઇન્ટરનેશનલ ટ્રીપ વિશે શું કેવું એટલે તમે ભારત દેશની બહાર જવા તમે કઈ ઈચ્છો આમ કે ત્યાં જઈને તમે આમ મુસાફરી કરો
હા બિલકુલ મજા પડી જાય બહાર જઈને તો જવાની કઈક અલગ જ વાતાવરણ બહારનું ખુબ સરસ હોય છે મજા આઈ જાય
એટલે તમને કઈ જગ્યાએ જવાનું સ્વપન છે
મને તો લે લદ્દાખ જવાની ઈચ્છા ખૂબ ખૂબ છે
લેહ લદ્દાખ ને ત્યાં તો બહુ મજા પડી જાય આમ બરફથી આખું વાતાવરણ હોય પહાડો અને કુદરત ની શાંતિ વાળી જગ્યા મજા આવી જાય
હા મજા આવી જાય તો તમને સવારમાં મુસાફરી કરવાનું ગમે કે રાત્રે શું તમારોું વિચાર છે
આમ તો મને ગમે ત્યારે મુસાફરી કરવાનું કેને તો હું જઉં પણ એ વધારે તો મને છે ને રાત્રે ગમે રાત્રે એકદમ શાંત હોય ને મજા આવે પણ હા ઘણી જગ્યાએ જે જોવાની વસ્તુ હોય ત્યાં તો સવારે જવું જ પડે અચ્છા હોય કે ના હોય તમે શું માનો છો
મને તો સવારનો જ સમય ગમે છે કારણ કે વાતાવરણ પણ શાંત હોય છે અને ખૂબ આનંદ મળે છે કે એકદમ વાતાવરણ શાંત
હા બહુ સરસ પસંદગી છે તમારી
હા ઘણી વાર નવા લોકોની વાત સાંભળવી પણ મને ગમે છે જોવા જઈએ તો
હા નવા લોકો આપણને બધું શીખવાડે એ લોકોનું જે કલ્ચર હોય અને અમુક લોકો એટલા સારા હોય કે આપણે બહાર જઈએ ફરવા તો એ લોકો જોડેથી પછી જયારે આપણે દૂર થવાનું હોય તો ઈચ્છા જ ના થાય કારણ કે એ લોકો તો આપણને આમ કેટલું સારી રીતે રાખે કે ના પૂછો
ઓહ તો તમને તમારા જવાની ના સફર ની વાત કરી ઘણું ઘણું લાગ્યું આવ્યું છે
હા મને બહુ જ ગમે મુસાફરીની વાત કરવી તો અને તમને કોઈ ધાર્મિક સ્થળ પર જવાની ઈચ્છા ખરી કે તમે ક્યાંક ગયેલા છો
ના હું હજી સુધી તો ગયો નથી પણ જવાની ખુબ ઈચ્છા છે
અચ્છા હું તો હમણાં જ દ્વારકા જઈને આવી ત્યાં જે દરિયો છે એ અલગ જ છે ભગવાન આમ ત્યાં બેઠા છે અને મજા આવી જાય
મજા પડી ગય હશે તો તમને એકલા મુસાફરી કરવી ગમે છે કે ગ્રુપમાં સાથે
ના આમ તો મને છે ને ગ્રુપમાં જ વધારે મજા આવે પણ મારી ઈચ્છા છે કે હું એકલી જઉં ક્યાંક અને મુસાફરી કરું જેથી મને નવું નવું એક્સપિરિયન્સ થાય ને મને દુનિયા વિશે વધારે ખબર પડે પણ હા ફ્રેન્ડસ હોય કે ગ્રુપ હોય તો વધારે મજા આવે લોકો જોડ મસ્તી કરવાની ને તમારું શું માનવું છે
તમારી વાત તો સાચી છે મારું જોવા જઈએ તો મને તો ગ્રુપમાં જ વધારે મજા આવી જાય હસવાની પણ મજા આવી જાય મસ્તી કરવાની પણ મજા આવી જાય ખુબ મજા આવી જાય ગ્રુપમાં
હા અને તમે હમણાં ટ્રીપ પર જઈને આવ્યા કે નઈ કોઈ ટ્રીપ કરી
હા અમે અવડે જ અમે ગ્રુપ સાથે
બરાબર શું કર્યું ત્યાં
ત્યાં અમે બસ પહાડ જોયા પહાડ નુ ઉમંગ લીધો અને એટલું શાંત વાતાવરણને ત્યાં ખુબ મજા આવી ગઈ
અ મારે પણ જવું છે
તમને પણ જવું છે
હા
પછી છેલ્લે તો અમે ફોટો ભી સાથે પાડ્યા ખૂબ સરસ ખૂબ મજા આવી ગઈ
હા બધા જોડે હોય એટલે વધારે જ મજા આવે ને
હા તો કોઈ તમારા મનમાં કોઈ એવી જગ્યા છે ફરવાની જે તમને મન થાય
હા મને કાશ્મીર જવાની બો જ ઈચ્છા મને કોઈ એવું કે ને કે દર મહિને જવાનું છે તો હું તૈયાર કારણ કે ત્યાં એટલું શાંત વાતાવરણ બરફ વાળું પહાડી વિસ્તાર એટલે મને તો ત્યાં જવાનું બો જ ગમે એમ હું એક વાર ગયેલી પણ છું તમે ગયા છો
ના હું તો હજી સુધી નથી ગયો બટ સાંભળવા તો મલ્યું છે કે શહેરની ધૂમધામથી દૂર રહેવું પણ જરૂરી છે
હ અને આ તે પ્રવાસે જઈએ એટલે આમ આપણું મનનું જે થાક હોય બધા જ ટેન્શન દૂર થઈ જાય નઈ પ્રવાસ ની વાત અલગ જ છે કઈક
ખુબ સરસ આજે ખુબ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને
હા મને પણ
તો આપણેે ક્યારેક પછી વાત કરીશું ચોક્કસ સારું તો